હલો અવાજ આવે છે. હલો ઓકે. આજે આપણે ગામડાનું જીવન સારું કે શહેરનું જીવન સારું. એના વિશે આપણે વાત કરીએ. બરાબર.
હા.
તો મને તો વધારે આપણે જોઈએ તો ગામડાનું જીવન સારું લાગે. કારણ કે, શાંતિ હોય અને બીજી કોઈ માથાકૂટ ના હોય. અને શહેરમાં કેટલું બધું અવાજને બધું થતું હોય. એટલી બધી હોય એટલે વાતાવરણમાં એટલું બધું સારું એવું હોતું નથી. હે હાઈવેને બધું હોય તો પ્રદુષણને બધુ વધારે થાય. કારણ કે સાધનોની બધુ વધારે હોય, તો શહેરમાં એ બધું કંટાણો આવે અને ગામડાની અંદર શાંતિ હોય. સારુંને, સ્વચ્છ વાતાવરણ હોય.
હા, એ પણ સાચું કીધું છે. હવે આજકાલ લોકોને ગામડામાં એવું ગમતું જ નથી ને પણ સિટીમાં જ બધો મો હોય બધા છોકરાઓને ચાલ તો મોટાઓને તો ગમને સરસ ગમે એમ રવું નાના નું થોડું વધારે જોર આવે
અત્યારે જેવું થઈ ગયું કે અત ભણવા માટે કરીને પણ લોકો એના હમ ગામડા મ એન ન સ આપડે શહેર બાજુ મળી ગયા છે આ કારણ કે ગામડા ની અંદર એટલી સારી સ્કૂલો કે કોલેજો એટલી બધી હોતી નથી પણ હજુ કોઈ બિઝનેસ કરવું હોય તો પણ અત્યારે બધા શહેર તરફ જ વણયા છે. એટલે પછી ગામડામાં મસ્તી ઓછી થતી જાય એના કારણે બિઝનેસ કરવો હોય તો પણ ના થઈ શકે, હા પણ હવે ઊંધું થયું છે જે ફ ક્ટરીને એમ બધું છે. પેલા શહેર ની અંદર વધારે હોતી પણ હવે ગામડા ની અંદર ભાવ ને બધું ઓછું હોય. ફેક્ટરી ગામડા ની અંદર બનવા માંડી એટલે લોક લોકો ધંધા માટે કરીને ગામડા માં આવે છે, રેહવા માટે કરીને સિટી માં જાય છે એવું થઇ ગયું છે.
હા હવે અવળું થઈ ગયું બધું એ અને ગામડાનો વિકાસ પણ અથો થોડો થાય ને એ તો વાંધો ના આવે એમ કે તો પ્રવીણભાઈ પાછું આવડું થઈ જશે કે રેહવા માટે પણ હવે ગામડો જગ્યા મો ટી હોય ઘર પણ મોટા સરસ જાય રસ્તામાં અને સી ટી માં તો ઘર નાના હોય ભાવ પણ વધારે હોય. એવું પણ થાય અને ગામડામાં કોયને રહેવું ગમતું નથી એમ કે
પાછુ ગામડા ની અંદર હજી સુધી પણ અમુક જ જગ્યાએ પાણી હોય કે પછી રસ્તા હોય એની બધાની સગવડો હજી એટલી બધી એ થઈ નથી. એ બાછી ને હવે અત્યારે બધા મોબાઈલ ન જમાનો આવી ગયો તો હ મોબાઈલ ની એને એટલી બ સગવડ હોતી નથી કે અમુક જગ્યા ટાવરે પણ આવતા નથી હોતા એવું બધું હોય છે અને એના મમ્મ હા અમુક આમ ભણતા હોય ને જે બધા બાળકો ઓનલાઈન ક્લાસ કર હોય તો એમને ઇન્ટરનેટ ને એવી સ્પીડ આવતી ના હોય તો પછી બધા હમ મજા ના આવે એમ કરીને પછી શહેર તરફ મળવા માંડ્યા છે.
હમ હાલો
હા.
હા.
અને અત્યારે શહેરમાં ને એમાંયન ટ્રાફિકની એવી સમસ્યા બઉ વધી ગઈય ને કારણ કે બધા જ લોકો ગામડામાંથી સીટી તરફ વધી ગયા તો પછી એ બધા પ્રશ્નો વ વ વધારે થવાના એમ
હમ્મ
એને એક્સિડેન્ટનું પ્રમાણ માં વધતું જાય છે.
હા એ પણ ખરું સાધનો જેટલા વધે એટલું વધારે જોખમ થયું. વધુ બધું પેલે એવું કશું હતું ને તો એક્સિડેન્ટનો પણ નતા થતા ને ગામડામાં બધા રહેતા વસ્તી હતી. એટલે ગામડામાં રહેવું ગમતું હોય બધા કોઈ ગામડામાં રહેતું નથી અને સિટીમાં રહે છે એટલે ગામના કોઈ માણસો જ નથી હોતા અમુક જ કોક ઘર ખુલ્લા હોય.
હા અને પાછુ ગામડાની અંદર રાસતાની બધી સગવડો હોતી નથી એટલે પછી એટલે સાધનોને એના બઉ એટલું બધું તકલીફ પડતી હોય છે. અને શહેરની અંદર એટલી બધી સગવડો હોય તો પછી લોકોને એમ જ થાય ને કે આપણે શહેર બાજુ મળી જઈએ અને ગામડાની અંદર પેલા એટલે બધા સારા મકાન પણ નથી હોતા હવે અ દ હવે તોય થોડા ઘણા બાઈ ગયા છે.
પાણી ઓછું આવે બધું ગામડામાં એવું બધું હોય ને ગટરનું પાણી આવતું હોય ચોમાસામાંન અને આ રે સિટીમાં એવું ઓછું હોય બધું એ સોસાયટીના બધા બોર હોય એટલે ગંદુ પાણી પણ નથી આવતું.
એમ પાછું આવ્યા અત્યારે કેવું છે કે શહેરની અંદર બધ નવી નવી ટેકનોલોજી આવી ગઈ એટલે બધુ સુવિધાઓ સારી સારી મળી જતી હોય અને ગામડાની અંદર હજી એટલી બધી સુવિધા ન નથી મળતી એટલે આપણે નોક કોમ વિચારે કે બેન આપડે આ શહેરમાં આવી જઈ તો સારું એમ
હા અને જોએ નહી તો ગામડામાં કશું મલે પણ નહી ખરીદી કરવી હોય તો સીધુ સિટીમાં આવવું પડે. ને બસો પણ ના સાધનો પણ નથી મળતા બસ કે એવું કશું એવું. એટલે તકલીફ પડે છે બધી સિટીમાં આવવા માટે પણ
અને ગામની અંદર કોઈ એક નાનો એવો હોય ને આધુનિક ખેતી હોય કે એવો જો બિઝનેસ કરો હોય તો થઈ શકે સારો એવો કારણ કે ગામડાની અંદર જમીનોનું પ્રમાણ બઉ વધારે હોય છે એટલે કોઈ પણ ખેતી કરવી થઈ હકે પણ પણ શહેરની અંદર ખેતી કરવી જ ના થાય કારણ કે એટલું જમીન જ ના હોય. બધી જગ્યાએ બિ લ્ડિંગો આઈ ગયા, પાકા મકાનોને એવ બંધુ બનેલું હોય છે. જેથી કરીને પછી છે ન કોઈક ખેતી લાયક જમીનો ઓછી થતી જાય તો આપડે જ ભવિષ્યમાં જ તકલીફ થવાની છે અને જમીન ઓછી થશે ખેતીનું ખેતી લાયક જમીન ઓછી થઇ જાય પછી વાવશે ક્યા કન બધા લોકો તકલીફ મળવાની જ છે પછી
હા હવે તો શું ઘણા લોકો ગામડે રહેવા જતા રહયા હવે ખેતી બહુ કરી હવે શું ખેતીમાં વધારે મલ હોય હવે. સારી ખેતી હોય ને, તો એમ. હવે તમારે બધા એવું જ કરે. હમણા ગામ માં પણ એવું જ, બધા ખેતી કરવા જતા રયા બધા. પેલા ધંધો કરીને કમાય, એના કરતા ખેતીમાં વધારે મલે મલે છે બધું.
એ પાછું બિઝનેસ હોય તેનામાં ચોવીસે કલાક હાજરી આપવી પડે. ખેતીમાં એવું ના હોય. એનામાં જે અઠવાડિયું પંદર દિવસ જે કર્યું, કર્યું. પછી તો એને ટાઈમ આપવો જ પડતો હોય છે, એટલે એ એટલું કામ પણ ઓ છું હોય છે. એટલે ખેતીમાં એને બધો ફાયદો થતો હોય છે. પણ આપ આપડે જે બિઝનેસ કરીએ ને એમાં બધું ફાયદો નથી થતો. પણ હવે તો કેવું થઇ ગયું છે, ગામડું શહેર હોય એ એનો બંને ના વિકાસ એટલુ મહતવ થઈ જ ગયું હોય, કારણ હવે શું થયું કે આજ જે શહેરની આજુબાજુના જે ગામડા હોય તે બધા સિટીની અંદર આવ આવતા જાય છે, એટલે પછી એનો પણ સમય તે છે ને બધું
શહેર ગામડાનો પણ એટલે એ એ બઘુ મહાતમ વધી ગ્યું છ.
હા, તો સીટી મોટી થતી જતી હોય, એટલે પછી ગામડા પણ અંદર આવી જાય, એટલે પછી એનાં થઈ જાય. સિટી જેવું જ લાગે ગામડું હો. પસી ખબર નથી પડતી કે આ ગામડું હોય કે આ સિટી એમ. એક એક થઈ જાય બધું. એ વિકાસ સારો હોય ને, બાજુ ગામ તરફ બાજુ તો
હા એ જ ને, એટલે જ ને. અતારે આજથી જે ન, અમુક ગામડાની છે ન એ બધી મતલબ સિટી બાજુ ને એ બાજુ, આવતી જાય છે. એટલે શું એ ગામડા બધા ખાલી થતા જાય છે. અતારે ગામડાની અંદર કોઈ મ વસ્તી નથી હોતી એટલી બધી. બધા મકાન ખાલી જ પડ્યા હોય. બધા સિટી ની અંદર હોય જયારે પણ તહેવારો હોય, જેવું હોય, તો જ બધા હ, ગામડાની અંદર દેખાતા હોય છે. બાકી તો જેમ, મોટા મોટા હોય, તો એ બધા તો અહીં ગામડાની અંદર જ હોય. અચ્છ.
હા. અને છોકરાઓ વખતે કમાવા જત હોય એટલે નોકરી કરે એટલે પછી સિટીમાં હોય. એટલે એ મોટા હોય મા બાપ ને બધા. ઘરડા લોકો રે ગામડામાં, અને ઘર સાચવે.
હ, હા, એટલે જ ને.
હમ
આર યુ લો ઓકે બસ.